જય શ્રી કૃષ્ણા. કેમ છો?
તમે કેમ છો?
બસ મજામાં. શું કેય? તબિયત, પાણી ઘરે મજામાં.
હા, ઘરે બધા મજામાં.
હે ને, હમણાં ક્યાં ફરવા? હે ને, બરાબર. ગરમ ક્યાં ફરવા ગયા હતા? નવા નવા
કરું છું શોપિંગ તો અને દિલ્હી જઉં છું. ત્યારે દિલ્હી કરવાની હોય મારે શોપિંગ. તો મને ત્યાંનું બારે ગમે છે.
બઉ સરસ છે. હા, અત્યારે જોને શોપિંગ નું કેટલું વધી ગયું છે.
ને સલવાર. કુર્તાઓ ઓછું ગમે છે. અને સાડી હું નથી પહેનતી. હીહી
બરાબર! ના ના, મેં તમારું. સ્ટેટસ જોયું ને. મને બો જ તમારી કુર્તી ગયમી ને અને પીસ એમનો બો જ સરસ છે, લાવ પુછી લવ. મે કીધૂ ઓફલાન લવ છો કે, ઓનલાઈન શોપિંગ કરો છો તમે.
નાય નાય ઓફલાઈન લઉં છું હું. જે જે કોઈ ગમી જાય ઓનલાઈન તો ઓનલાઈન બી લેવાનું થાય છે મારુ પછી વધારે હું ઓફલાઈન શોપિંગ કરું છું પર
ફાયદો ઈ છે કે આપડા ઘર બેઠા આવી જાય અને ઓફ ફ્રેન્ડ શોપિંગ કરવા જાય ને તો આપ ટાઈમ થોડો જાય. થોડુંક ફરવું પડે, હરવું પડે. હે હે અ થોડાક હેરાન થાય પણ, ગમતી વસ્તુ મળી જાય.
મલી જાય તો મને શું થીયુ. ગે છે, સારું લાગે છે નથી લાગતું પછી લાગે છે, તો હું ત્યાં કલર માટ કલર મારા ઉપર કોમ્બિનેશન સારું લાગે છે પછી હું જોઈને પછી લઉં તો મને વધ ધારે સારું લાગે છે.
ના મે એવું જોવું જે આપડા ને શુટ થાય ને એ આપણને સારું લાગે ને તોચ લેવું પડ ખાલી દેખાવ ઉપરથી આપડે પેરી લઈ ને એવું કરીને તો પસી આપણ ને ના ગમે એના એક વાત ઓફલાઈન ને, ઓનલાઇન શોપિંગ નો ફાયદો ઈ છે, કે જો ઓનલાઈન તમે જત આવી જાય તો ઘર બેઠા મળી જાય અને ઓફ હા અને ઓફ ઓફલાઈનમાં તમારે શું છે કે, તમે ત્યાં દુકાન ઉપર જાઓ, તમે કાપડ જોઈ જોઈ શકો, શું છે શું નહી? કેવું નહી? તમારી સાઈઝ છે કે નહી અને ઓનલાઈન શોપિંગમાં શું આવે, ભલે લખ્યું કોટન નું કાપડ હોય કોઈ ક વાર પોલિસતર આવી જાય છે, જોરજટ આવી જાય, કાપડ અલગ આવી જાય, સાઈઝ અલગ આવી જાય એટલે થોડું ડિફરન્ટ ડિફરન્ટ થઈ જાય બધું આપણને
મને શું છે કે મને ફેબ્રિક ની બઉ બઉ બધી નોલેજ હું કોર્સ કરેલી છું, તો શું છે કે કપડા કેવું છે, આમે શું ડિઝાઇન નાખવું જોઈએ, આમે ગલેનું ડિઝાઈ જાણ કેવું હતું કેવું જોઈએ છે, પછી હું કાફી ટાઈમ સે હું ડિઝાઇન કરું ડિઝાઇન કરું છું અમના બી
હ, હ, અ ડિઝાઇન ડિઝાઇનર ડ્રેસીસ મને વધારે ગમે છે. હ હ અ. બરાબર સાચી વાત છે અને એવું જ હોવું જોઈએ અને જો આપડે પસંદ કરેલું હોય, આપણને શૂટ થાતું હોય, આપણને ગમતું હોય અને સૌથી વધારે આપણા ઉપર સારું લાગવું તો આપણને પેરવું ગમે નકર તમે રૂપિયા નું કપડું લોને, તમારા ઉપર શોભે નય, તમારે કઈ કામ નું નય બે લાખ રૂપિયા તમારા ફેલ હો ને હું હું મને બધું ગમે હું બધું પેરુ આપ પડે એવું કઈ બાંધેલું નહીં બધ ધુંય સ્કર્ટ મીડી પેરુ વો મિની સ્કર્ટ મિની સ્કર્ટ ને એવું નથ પેરતી અ ફ્રોક ને એવું ઓકે પછી ગાઉન પેરું સાડી પહેરું મારવાડી પેરું ચણિયા પેરુ વન પીસ બધ ખુબ જ પેરુ બધું ગમે હવ બધુંય ગમે પેરવું આ તો મે તમારું સ્ટેટ્સ જોઈન તમ તમારું બવ જ ગમી કુર્તી અને એટલે
હમ
કીધુ ક્યાં થી કરો છો દિલ્હી થી જ કરો છો.
દિલ્હી જ કયરી. કરુ છું દિલ્હીસે ખરીદી કરું છું, મારું ઘર ત્યાં
હા હા એટલે જ કહું છું હું ને દિલીથી ને હા હા ના ના અમે અમે ખરીદી ઓમ મારી ખરીદી એવું છે, કે મારી છોકરી માટે ખરીદી ને મારા હસબન્ડ માટેની ખરીદી બધા, માટે હું ઓનલાઈન જ કરું છું, એ લોકોની બેય ની
ઓનલાન ઓનલાઈન બી સારું મિલે છે, ઓનલાઈન બી હું જોઉં છું મારા છોકરા માટે જોઉં છું, પછી મને શું છે મારે સાઈઝ પ્રમાણે આમાં કઈ પ્રોબ્લેમ આવી જાય છે વધારે ઈ સાઇઝ મારો એસ એક એક્સ્ટ્રા લાર્જ જોવે છે, તો પછી એ જો ડિઝાઇન મને ગમે છે, આમાં નથ થી મીલતું. મીડિયમ સાઈઝ, પછી જેમાં એક્સેલ જોવે છે, ત્યાં ડિઝાઇન નથી થી ગમતું પછી મારી સાથે આ પ્રોબ્લેમ થઈ જ જાય છે.
થઈ જાય થઈ જાય ના ના જો પણ તમે જો ઓનલાઈન શોપિંગ કરવા જશો, ને તો અમુક વસ્તુ તો આપણે ધારેલી ન હોય ને એનાથી પણ મસ્ત આવી જાય હો અમુક વાર તો એટલું સરસ આવી જાય ને આપણને હા અમુક વાર તો બહુ જ સરસ આવી જાય છે, આપણને એવું ગમી જાય ને એમ થાય કે ના ના હવે આપડે કે
સારું રેટ બી રીઝનેબલ હોય રીઝનેબલ હોય જ છે, ઓનલાઈન બી સારું મિલી જાય છેા તમે કામ અમુક ડ્રેસ સ મારે પાસે ઓનલાઈન બી છે પણ આમાં કલર વગ કલર કોમ્બિનેશન આ બી સારું જ છે.
અને ગમીએ જાય અને આપડણે શું ઘર બેઠા આવી જાય છે. બીજું શું કે આપણને તરત જેવું પીસ દેખાય છે આપને મોબાઈલમાં આપણે જોઈ છીએ એવું ને એવું અમુક વાર તો જે ધારીઓ ન હોય ને એનાથી સારું આવી જાય છે આપણને
મારે તો શું છે ને કે મારી સિસ્ટર છે ના દિલ્હી પાસે રહે છે તો હું જાઉં છું ફરવા માટે દિલ્હી પછી મારી સિસ્ટર સાથે જવાનું થાય પછી આને જે ગમે આ આ મને બી ગમે તો હું લઈ લું મથી થી તીન ચાર ડ્રેસ લઈ લેવાની છે મારે
હા બરાબર છે બરાબર ના ના એટલું તો અત્યારે અત જેમકે ઓનલાઈન શોપિંગ કરવા જાય છે ત્યાં આપણને અત્યારે જેમકે સમર ઉનાળો ચાલે છે તો ઉનાળામાં આપણને કોટનના જ કપડા પહેરવા ગમે અત્યારે એ લોકો એ લોકો ફ્લિપકાર્ટ વાળા છે. એમેઝોન વાળા છે. ગુજરાતી કોટ ના કપડા આપતા હોય અને જે આપણને રીઝનેબલ ભાવ લાગે છે અને આપણને પોસાય છે એ પ્રમાણે ભાવમાં જ આપણને મળી જાય છે.
મેલી જ જાય છે ને સારું છે જેમ આપણે જોવ મીલી જાય ટાઈમ ઉપર છ જે વર્કિંગ વુમેન હોય એમને તો આ જ જોવે છે તમે ઓનલાઈન બુક કરો તમે ટાઈમ ઉપર આવી જાય તમે ફંક્શન જોઈન કરી શકો
હા હા. હા ચાલી જાય સાચી વાત છે અને બીજું ઈ કે જો તમે અત્યારે આ ગરમીની સિઝનમાં તમે ઓફલાઈન શોપિંગ કરવા જાવ ને તો તમે હેરાન થઈ જાવ કારણ કે તમારી પાસે વહીકલ હોય તો તમે જઈ શકો ન તમારે બાય ઓટો કરીને રિક્ષા લઈને જવું પડે કેટલી દુકાન ફરવું પડે એમાંય તમને ચાર દુકાનમાં કપડા ગમે ન ગમે તમારી સાઈઝ મળે ન મળે એટ તમને ગમતો કલર ના મલે એ બધું વસ્તુ તમારે જોવી પડે કેટલું કરવું પડે તમારે પાચ કલાક જાય તમે શોપિંગ કરવા જાઓ એટલે
બ વધારે છે કે તમે તમે બીમાર થઈ જાવ પછી ફરી
ફરી ફરી હા હા થઈ જાય થઇ જાય એટલે અમુક વાત તો આપણે એમ થાય ના એને જવા દે ને ઓફલાઈન શોપિંગ કરવા ઓનલાઈન બધું મળે જ છે અત્યારે ઘર બેઠા બધું આવીજ જાય છે.
તમે જો ને અમે તો ખાવાની વસ્તુ ભી હવે આજકાલ બદા લોક ખાવાની વસ્તુ બી ઓનલાઈન મંગાયે છે. મને કઈ ડિશ બનાવી છે તો
હા હા થાય છે ના અમુક બધું સારી આવે છે એવું નથી કે
સારી આવે છે આ રેટ બી રીઝનેબલ આવે છે, દુકાન ઉપર નથી મલતું આ રેટ ઉપર પછી, તમે ઓનલાઈન જો તમને વધારે વધારે. સારું, રેટમાં આપી જ દે છે.
હા હા હા લેવા જ હોટલમાં જ. વેટિંગ નથ થતું. કેટલી વાર રાહ જોવી પડે ત્યાં તો ખાવાનું આવે આપડુ.
સારું છે સારું છે . હા પછી ટાઈમ લાગે તમે બિલિંગ કરવા માટે ટાઈમ લાગે તમને વેટ કરવો પડે પછી માણસ કંટાળી ગરમીમાં માણસ કંટાળી જાય અચાનક તમારે ઘરે મહેમાન આવવાના છે તમે ઓર્ડર કરી શકો. કો મહેમાન. આવે છે તમે શું મંગાવો તમે આઈસ્ક્રીમ મંગવાની તો તમે. તુરત ઓનલાન ઓર્ડર ડાલી શકો છો પછી તમારે રિસીવ થઈ જાય ટેન મિનિટ તમારી પાસે.
એટલે વાંધો એઈ નથી આવતો કે તમે ઓનલાઈન.
તમે જાઓ તમે સ્કૂટી ઉઠાવો તમે જાઓ તમે લઈને આવવાનું તમારા ટાઈમ કેટલા ખોટ--.
સા બગડી ટાઈમ બગડે. થઈ જાય લગન એટલે જો બે સુવિધા. એકદમ તમને જે તમને પોસાય તો તમે ઓનલાઈન. કરો ના પોસાય તમે ઓફલાઇન કે, તમાર શું કરું શું નહી, અને જો તમાર મનપસંદ એકદમ તમને ગમતું હોય, તો તમે ઓફલાઈન. અને ફટાફટ જોતું. ઓનલાઈન કરો. બે ડિસિઝન છે, તમારે. હરિયાાર, એટલે વાંધો, ના આવે તમે જે ભી કરો ને ડિસિજન લ્યો ને તે વાંધો ના આવે.
આવે પછી હું કાલે આપણે છોકરા માટે શોર્ટ શોર્ટ્સ મગાવ્યું શોર્ટ સારું શોર્ટસ આવ્યું હતું એમના ઓનલાઈન એમને બી ગમ્યું હતું, એમને બી ગમ્યું હતું બ્લેક અને રેડ, કલર નું ગમ્યું. તેમના બી
હ હ બરાબર છે, સાચી વાત છે. હા બરાબર છે, સાચી વાત છે, હા બરાબર છે. એટલે, વાંધો ના આવે હું મારા છોકરી ના બધા મારા હબન્ડ ના કપડા બધા હું ઓનલાઈન જ મંગાવું છું આ જેમ કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મીશો છે, બધી એમાંથી મંગાવું એટલે સારું જ આવે છે અને એવું નથી.
આજકાલ તો છોકરા પોત-પોત, આજકાલ છોકરા પોતે જ પોતે જ આપણા ઓનલાઈન ખોલી લે અને વેબસાાઈટ અને ચાલુ થઈ જાય મને આ નથી ગમતું મને આ બુક કરવું છે મને આ બુક કરવું છે પછી સિલેક્ટ કરીને મૂકી દે ફોન ઉપર કે મને આ એમને આ જોઈએ છે મને આ મગાવીને આપો પછી આ
કરવું જ પડે છે ઓનલાઇન મેં. હા થઈ જાય. ના ના સાચી વાત છે મ અપાઈ દઈએ છોકરાંઓ બીજા શું પેરીને રાજી થઈ ગમતું અપાવીએને તો એમ થાય હા મમ્મી પપ્પાએ અપાયું ને મારું મનને રાખ્યું છોકરા રાજી-રાજી થઈ. એટલે હા અને અત્યારે એ બિચારાની ઉંમર છે કે લઈ શક આપડે એને લઈ દઈએ એમ પછી મોટા થાશે. તો જાતે કરવાના જ છે.
કરવાના જ છે આપણે કરવું કરવું જોઈએ કરવું જ જોઈએ છોકરા છોરે છોકરે કોને પાસે જાય આપણે પાસે આવે છોકરા તો.
ઓનલાઈન શોપિંગ ઓફલાઈન શોપિંગ તમે બંને રીતે જાઉ તો તમને ફાયદો છે તમારી પાસે સમય હોય તો જાવ ના હોય તો ઓનલાઈન કરો. ના ના અહિયાં આ બાજુ બધી તમે કપડું લે શું તો તમને કમ્ફર્ટેબલ ફીલ થાય.
આજકાલ તો તમે કપડ કપડું લેવ સ્ટિચિંગ કરાવ પછી તમે કરો આનાથી તો તમે ઓનલાઈન ઓર્ડર કરો રેડી રેડીમેડ તમને મી જાય આપ
મળી જાય હા મળી જાય મળી જ તરત જ આવી જાય ને ગમતું આવે.
હા ગમતું આવી જ જાય તમારે કાલે તમારે ફંક્શનમાં જવાનું હોય તમે અગર જોઈ જોઈએ છે ફાઈવ ડેઝમાં તમારી પાસે ડ્રેસ આવી જાય તમને ક માથ પછચી નથી કરવાની કાઈ.
આવી જાય. તો આપણે જો ઓફલાઈન લેવા જાય, તો ડ્રેસનું કાપડ લેવા જાય, દરજી પાસે જાય ક્યારે સીવી દે ક્યારે આવે એના કરતા ત્રણ ચાર દિવસમાં તો આપણા રેડીમેડ આવી જાય.
ચાલો કરશુ પછી તમને હો જય શ્રી કૃષ્ણ જય શ્રી.
મને ફોટો તો મૂકશો તમારી કુર્તી નો.
હા મૂકી દેેશો. તમને હ હા હા હા હ સારુ ્
ચારુ.
હા સારું જય શ્રી કૃષ્ણ.